તમે કેમ છો?
તમે કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
બસ કંઈ નહીં જોવ, હવે આપણે તો દિવાળી આવવાની છે, એટલે બસ એની તૈયારીઓમાં લાગ્યા છીએ આપણો. તો કેટલો મોટો તહેવાર દિવાળી છે, તો બસ આ સાફ-સફાઈ તો બધું એમાં જ હમણાં તો વ્યસ્ત છે. તમે.
હા, હા, બસ અમે પણ ઘરની સફાઈ કરી રહ્યા છીએ.
હા, દિવાળીમાં આપણને મોટું કામ થઈ જાય નહીં.
હા, એ જ તો, બાળકોને તો દિવાળીની બહુ ઉત્સુકતા રહી છે. રોજ પૂછે છે કે નવા કપડાં ક્યારે લઈશું, ક્યારે લઈશું.
હા અરે, છોકરાઓ શું આપણને પણ તો દિવાળીની કેટલી, આપણે જો આટલે આપણે ઘરકામ કરીએ, આખો દિવસ સફાઈ કરીએ. તો પણ આપણને કેવાય, આમ દિવાળીનો કેટલો ઉત્સાહ હોય છે ને, કેટલું હોંશે-હોંશે બધું કરતા હોઈએ આપણે.
હા, એ જ તો, દિવાળીનો અલગ જ ઉત્સાહ હોય છે કે દિવાળી આવશે ને, મતલબ આખું ઘર સજાવશે. રંગોળી બનાવીશું, નાસ્તો બનાવીશું, મીઠાઈ લાવીશું. છોકરાઓને પણ મજા પડે છે, વેકેશન પડે એટલે. એ લોકોને ફટાકડા ફોડવાના, નવા કપડાં પહેરવાના, એ લોકોને પણ બહુ ગમે છે.
હા, એ તો સાચી વાત કીધી કે, સૌથી વધારે છોકરાઓને જ મજા હોય છે. અને આપણાં દિવાળીના ટાઈમે માર્કેટમાં, બજારોમાં પણ કેટલી રોનક હોય છે ને. એટલું સરસ, આમ બધે લાઇટિંગ હોય. એટલી લોકોની ભીડ હોય ને, બહુ મજા આવી જાય ને.
હા, એ જ તો, હમણાં માર્કેટમાં હું કાલે ગઈ હતી તો, બધી જગ્યાએ લાઇટ અલગ-અલગ જાતની લાઇટિંગ, તોરણ ને પછી દીવા. લાઇટિંગવાળા દીવા અને અલગ-અલગ જાત ના, દીવા મળતા છે. એટલી બધી રોનક હતી ને, રંગોળી હમણાં તો રેડીમેડ રંગોળી પણ મળ તી છે બોલો
હા, એજ ને પણ રેડીમેડ રંગોળી કરતાં, તમને ખબર છે, આપણે આપણા બાળ લોકો સાથે બેસીને, આપણી જાતે હાથથી જે રંગોળી બનાવીએ ને, એમાં આપણને કે એટલો આનંદ થાય છે ને, અને બાળકો સાથે બનાવે ને તો મજા બી બહુ આવે.
હા, એ જ તો, હું પણ જાતે જ બનાવું છું રંગોળી જે અલગ અલગ દિવસ પ્રમાણે અલગ અલગ રંગોળી બનાવું છું. તો મને તો બહુ ગમે રંગોળી બનાવવાનું. સાથે સાથે બાળકો પણ બનાવે છે એટલે એ લોકોને પણ રુચિ બને એમાં બનાવવાની. તો સાથે સાથે બનાવીએ તો કેટલું સરસ લાગે એમ
બિલકુલ, અને બીજું તમે પછી તમારી બધી તૈયારી થઈ ગઈ? જેમ કે આપણે નાસ્તા બનાવવાના મી. મીઠાઈ, પછી તમે શું કરો? ઘરે બનાવો કે બધું બહારથી જ લઈ આવ હો
હા, એ જ વિચાર વિચારતી છું કે એકાદ મીઠાઈ ઘરે બનાવી દઉં એમ પેલે કાજુ કતરી વિચારતી છું ઘરે બનાવવાનું. નાસ્તો તો ઘૂઘરા છે, ચકરી બનાવવા ઘરે, બાકી બધું રેડીમેડ લાવવાની છું. તમે શું કરવાના? ઘરે બનાવવાના?
ના ના ભઈ, બિલ કૂલ નહીં, હું તો બધું બહારથી જ લઈ આવીશ. અત્યારે જો એટલો સમય પણ નથી. અને છે ને, હમણાં બધું ખાતા પણ નથી. આ તો પહેલાં કેવું, આપણે બધા ખાતા હતા. તો આપડણે કેવું આપણી મમ્મીઓ બધું ઘરે બનાવતી હતી અને પેલા શું હતું કે એટલી બધી વસ્તુઓ બજારમાં મળતી પણ નહીં ને તો બધા ઘરે. બનાવતા હતા હવે અત્યારે તો તમે જુઓ ને કે બધી વસ્તુઓ બહાર મળે છે બધી સરસ જ આવે છે. એટલે હું તો છે ને બધું નાસ તા બહાર બહારથી જ લઈ આવ છું અને મીઠાઈ પણ,
તે ઘરે બનાવો પણ આ વખતે વિચાર ઓછો છે કેમ કે પછી? નાસ્તો બનાવવામાં અને મીઠાઈ બનાવમાં જ આખો દિવસ જોતો રહે પાછી ઘરની સફ સફાઈ કરવાની એટલે વિચારતી છું કે આ વખતે તો બધું બહાર થી જ લાવવાની છું.
હા એ જ ને. અને બીજું જો આપણે આટલા નાસ્તા બનાવીએ પછી છે ને ખાવાળા કોઈ હોય નહીં ને. અ પછી બધું વપરાય બી નહી. અને પહેલાં તો કેવું લોકો એકબીજાની ઘરે જતા નાસ્તો કરવા જતા બેસતા. હવે અત્યારે આવું બધું ઓછું થઈ છે ને તો આ બધું. પછી આપણા ઘર ઘરના માટે જ પછી તો શું આટલી માથાકૂટ
હા એજ પેલા તો કેવું હતું? કે બધા મતલબ લોકો દિવાળી ના દિવસે એકબીજાના ઘરે જતા નાસ્તો કરતા મળવા જ જતા એકબીજા ને પણ હમણાં બહુ ઓછું થઈ ગયું છે હવે લોકો આ એટલા આવતા નથી ઘરે હમણાં ઓછું થઈ ગયું છે પેલા ના દિવાળી નો ઉત્સાહ અલગ જ રહેતો. તો હમણાં લોકોમાં એટલો ઉત્સાહ નથી તહેવાર નો
આપડે કુલ હું બી કેવાય ને કે ખાલી આ સુકન માટે કે ચાલો આપડે તહેવાર છે તો ઘરમાં. કંઈક બનાવી એટલે સુકન પૂરતું હું કંઈક એવું ફરસાણ એકાદ પુરી છે કે એવું કંઈક કરી દઉં બાકી તો આ બધું બહારથી જ આપણે લાવીએ છીએ.
હા એજ તમે દી દિવાળી ની પૂજા તમે ઘરે કરવા ક્યારે કરવાના છો? દિવાળી ના દિવસે કરું કે એટલે ધનતેરસ ના દિવસે કરો છો તમે પૂજા.
હું છે ને ધનતેરસના દિવસે પણ પૂજા કરું છું. અને દિવાળીના દિવસે પણ પૂજા કરું છું, બેવ દિવસે ઘણા જણા નથી કરતા, દિવાળીના દિવસે જ કરે છે. પણ હું છે ને, ધનતેરસ ની પણ પૂજા કરું, અને દિવાળીના દિવસે પણ કરું છું.
હા, હું પણ ધનતેરસ મેં બી બંને દિવસ પૂજા કરું છું, ધનતેરસ ને પણ. કરું, અને દિવાળીને દિવસે પણ પૂજા કરું છું, બધા સાથે પરિવાર સાથે ભેગા થઈને, પૂજા કરીએ તો કે એલો આનંદ આવે, પૂજા કરીએ, પછી બધા બાળકો લોકો સાથે નીચે જઈ બધા સોસાયટીમાં ફટાકડા થોડીએ બધા ને મળે, કેટલું મજા આવે, આનંદ આવે છે.
બહુ જ મજા આવે છે. અને તમે જોશો ને કે, અત્યારે મતલબ પહેલાં જેટલો દિવાળીનો ઉત્સાહ હતો કે, ફટાકડા ફોડ અત્યારે તો આ લોકો ખબર નહી, પોલ્યુશન થશે, પોલ્યુશન થશે, એમ કરીને ફટાકડા અરે ભલે પોલ્યુશન, આમ તો જો ને દુનિયાભરનો પોલ્યુશન થત તો જ હોય છે, તો આપણા તહેવાર છે, આપણે મનાવીએ છીએ તો, આપણેથી બહુ ધુમાડા થાય, એવા મોટા નહીં. પણ થોડુંક આમ ઓછું ધુમાડા થાય, એવા તો ફટાકડા આપણે ફોડી શકીએ ને, પણ લોકો ધીરે-ધીરે એ પણ બહુ ઓછું કરી રહ્યા છે, આમ લોકોમાં છે ને, હવે પહેલા જેવા તહેવારો પ્રત્યે એટલો ઉત્સાહ નથી રહ્યો.
હા, એજ કેમ પેલા તો આપડે નાના હતા તો, કેટલા બધા ફટાકડા લાવતા અલગ-અલગ. જાતના ફટાકડા ફોડતા આપડે, તો બે દિવસ પહેલાથી જ ઉત્સાહમાં રહેતા. કે ફટાકડા ફોડશું કરશું, આજકાલ લોકો એ ઓછું કરી દીધું છે. પોલ્યુશન પોલ્યુશન તો આખો બારમાં જ રહી જ છે. પણ દિવાળીમાં થોડું એમ આપડે ફટાકડા ને બીજું ફોડવા જોઈએ, જરાક તો નાના-નાના ફટા કડા હોઈ તો, ફોડવા જોએ સારું લાગે, દિવાળી શું મતલબ?
બિલકુલ, અને બીજું આપણે મતલબ કેવું પહેલાં આપણે જ્યારે નાના હતા તો. તહેવારોની કેટલી રાહ જોતા, એક નવાં કપડાં માટે પણ આપણને કેટલી ખુશી થતી. કેમ કે ત્યારે આપણે વરસમાં એક કે, બે જ વાર કપડાં લેતા હતા તો, આપણને એટલી ખુશી થતી હતી. કે નવા કપડાં લેવા છે ને, એટલામ. આપણે એટલા આનંદિત થતા ને કે, જાણે આપણને આપણી લોટરી લાગી ગઈ હોય કે, શું મળી ગયું. પણ અત્યારે છે ને, આમ નવા કપડામાં બી કેમ કે લોકો હવે બારે માસ નવાં કપડાં લેતા હોય છે, એ લોકોને કંઈક એવું છે જ નહીં.
એ અમે પણ નાના હતા ને, ત્યારે એવું જ કેમ કે, વર્ષમાં બે વાર જ કપડાં અપાવતા. એટલે અમે દિવાળી નો અને વેકેશન એટલો વેટ કરતા કે, દિવાળી આવશે નવા કપડા લેેશું, કેટલો અલગ ઉ ઉત્સાહ તો બધા પરિવાર સાથે જોડા ભેગા થઈને, બધા કપડા લેવા જાતા, ચપ્પલ લેતા, કપડાં લેતા, કેટલી મજા આવતી ને, હમણાં તો લોકો ચાલ તા ફરતા લઈ લેજ પહેલા જે ઉત્સાહ નથી.
બે. હા, બિલકુલ નથી, અને બીજું હું શું કહું, તમે આ મતલબ દિવાળીમાં બધું. જે ઘર ને, શણગારવા માટે બધી વસ્તુઓ લો છો. તો ક્યાં છે, દુકાન થી લોજો કે, પછી આવી રોડ સાઈડ બધા ફેરિયાઓ બેસે છે, તો એમની
ના મેં તો જો પેલા દીવા અને કલર, રંગોળીના કલર ને, દીવા અને પેલા લક્ષ્મીજી ના પગલા એ બધું હોય છે ને, એ પર રોડ પર બેસે ને, ફેરિયા લોકો એની પાસે. ત જ લેઉ છું, કેમ કે એ લોકોને પણ સારું રે ને, આપણે એ લોકો પાસે ન ખરીદશું, પછી એ લોકોને પણ નુકસાન થાય, એ લોકો માટે પણ દિવાળી દિવાળી નો તહેવાર હોય છે, એટલે દુકાનો વાળા તો આખો દિવસ મતલબ આખો બારે માસ. કમાવે જ છે, પણ એ લોકો તો બિચારા સિઝનમાં જ કમાવે. એટલે એ લોકો પાસેથી લઉ છું મે, તોરણ ને બીજા તો દુકાન માંથી લેવું. બી બીજું બધું આ દીવા, રંગોળી ના, કલર ને એ બધું ત મે એ લોકો પાસે જ લેઉં છું તમે શું કરો?
ના ના હું પણ આવી રીતે જે રોડ પર ફેરિયાઓ બેસે ને એમની જોડે જ આ. બધું ફેન્સી લાઈટોને આ બધું લેવા કરતા હું પણ ને એ લોકો પાસે લીવડા છે બધી, નાની નાની વસ્તુ કેમ, કે એ લોકોની બી તો દિવાળી છે, જો આપણેે એમની પાસે ખરીદી નહી કરશું તો એમની દિવાળી. કેવી રીતે સારી જશે એટલે આપણે. એમની પાસે હું છે ને આવી બધી ફેન્સી લાઈઇટોથી ઘર નથી શણગારતી હું બધે દીવડા, કરું છું એમની પાસે બહુ બધા દીવા લઈ લઉં છું. અને કોઈ વાર આપણે નહીં પણ જોઈતા હોય ને તો પણ આપણે અમસ્તુ જો કેટલાકની હોય વસ તો આપણે એમને એમ પણ એમની પાસે વસ્તુ લઈ આવીએ છીએ કે એમની દિવાળી, પણ સારી જાય એમ કરીને, તો ઘર તમે જોશો ને, કે આપણે દીવડાઓથી ઘર જે શણગારીએ ને તો કેટ
હા બહુ સરસ લાગે છે, તમને ખબર છે દિવાળી આપડે કેમ ઉજવીએ છીએ.
હા બિલકુલ છે ને એવું કહેવાય છે ને કે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનું વનવાસ, ક કાપીને, જ્યારે અયોધ્યા આવ્યા હતા તો ભગવાન શ્રી રામના સ્વાગત માટે અ, સ્વાગત માટે અયોધ્યા વાસીઓ એ દીવડા અને આખા દીવડા, થી આખું અયોધ્યા ને, જગમગાવી દીધું હતું એટલે ત્યારથી કહેવાય ને કે આપણે દિવાળી મનાવીએ છીએ, ભ ભગવાન શ્રી રામના વનવાસ પૂરા થવાની.
આપડે દીવા જ મેન દિવાળી નુ મેઈન છે દીવા જ હોય છે એટલે આપણે ઘર દીવાથી જ સજાવવું જોઈએ. ખુબ જ સારું લાગે. લાાઈટિંગ ને એ તો ઠીક છે સારું છે પણ દીવાથી અલગ જ પેલો ઘરનો. અ સારું વાતાવરણ થઈ જાય છે.
બિલકુલ અને આ દિવાળીના જે પાંચ દિવસ દિવસો છે ને એવી રીતે જત જતા રહે છે ને કે. ખબર જ નથી પડતી પરિવાર સાથે મિત્રો સાથે કેટલી મજા આવે છે ને.
ખુબ જ મજા આવે છે. દિવાળીમાં મતલબ અલગ જ પેલું હોય છે કેમ કે ફેમિલીવાળાઓ બધા રજા હોય બધાની. પાંચ દિવસ બધા સાથે ભેગા રહીએ ફરવા જઈએ. ઘરે તહેવાર મનાવે કેટલું સારું લાગે ને.
બઉ સારું લાગે છે આ પછી તો દિવાળી પછી તો ગમ ગમતું પણ નથી ને આપણને આમ પાંચ દિવસ તો ક્યાં જ અમારે અહીંયા. અ અગિયારસ થી દિવાળીનું બધું ચાલુ થઈ જાય આપડે અહિયાં. કે અગિયારસ થી આપણેે બધું દીવા કરવા લાગીએ બધું.
હા પાંચ દિવસ સુધી. લઇટિંગ ને પછી પૂજા પાઠ ને બધું કરીએે છે દીવા કરીએ પાંચ દિવસ.
હા હા હા ચાલો તો તમને તમારી સા સાથે પણ વાત કરીને ખૂબ આનંદ થયો અને તમને એડવાન્સમાં જ મારા તરફ. તે તમારા પરિવારને ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છાઓ અત્યારથી એડવાન્સમાં જ.
હા તમને પણને તમારા આખા પરિવાર ને દિવાળી ની શુ અબ શુભેચ્છા. ભગવાન તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે. ચાલો પછી મળશુ આપડે હા ચાલો આવજો હા.